હલો.
આવે છે કેમ છો?
બસ મજામાં તમે કેમ છો?
બસ એકદમ મજામાં
સર જમી લીધું
હા ના હજી બાકી છે જમવાનું તમે જમી લીધું
ના મારે બી બાકી જ છે હજી જમવાનું
અચ્છા શું કરતા હતા.
બસ આ માર પપ્પા લઈ ન આઈ તો મને એમ કે કધું લાઈ બઉ દિવસ થી ફોન નઈ કર્યો તો મે કધું ફોન કરી જો શું કરે છે એમ પૂછવા
હા બસ જો અત્યારે તો જલસા ચાલે છે
હમ્મ વાઉ અને અને મારે એક ક્વેશચન હતો મને હે મારી કોલેજમાં થી એક પ્રોજેક્ટ મળ્યો હતો મતલબ કેવું આ ગામડાનું નેચર અને આપડે અત્યારે શહેરનું નેચર આમ કેવું હોય તો એ રીતના મને એમ કેવું તમારીથી તો તમારાથી બી થોડી ઇન્ફોર્મેશન લઈજો હલો હલો હલો
હલો
હેલો મારો અવાજે આવે છે
હા તમને મારો આવે છે
હા આવે છે આવે છે
ઓકે બોલો શું કેતા હતા
હા તો બસ કઈ નઈ માર કોલેજમાંથી જ ને મને એક પ્રોજેક્ટ મળ્યો હતો
હા
કે ગામડાનું નેચર કેવું હોય અત્યારે સિટીનું નેચર કેવું હોય
હા.
એમ. એના માટે મેં કીધું તમારાથી થોડીક ઇન્ફોર્મેશન લઈ લઉં એમ તો મને બી થોડીક ખબર પડે.
હા એટલે અત્યારે તો તે હું-હું તો એવું જ કહું કે શહેરના આપ પર્યાવરણ કરતા મને તો ગામડાનું જ ગમે પર્યાવરણ.
હા ત્યાં પોલ્યુશન ને એ બધું ઓછું હોય ને અત્યારે આ પોલ્યુશન ને બધું કેટલું વધી ગયું છે. તા સી કી મા તો
હા ત્યાં એકદમ આમ એકદમ શાંત વાતાવરણ હોય આપને એવું કોઈ આમ ઝંઝટ જ ના હોય આમ એટલો બધો નોઈઝ જ ના હોય ગામડામાં જેમ આમ શહેરમાં લોકો કેટલા બિઝી હોય. ગામડામાં એમ લોકો બીજા ના હોય.
હ હા એટલે બધા મ હા એ એજ સારું પણ તમે લોકો જો વાત ચીત કરવાનો ટાઈમ બી હોય અહિયાં શેર માં તો કેવું કે વાત કરવાનો કોઈને ટાઈમ જ ના હોય.
અને અહીંયા લોકો છે ને ભણેલા બહુ હોય ને તે લોકો ન અભિમાન ના હોય અભિમાન બહુ જ હોય. અને જયારે ગામડાના લોકો ભણેલા ઓછું હોય ને તે લોકોને એટલું અભિમાન ના હોય.
હ હા એટલું બધું આ આ આ અત્યાર શહેરમાં તો કેવું થઈ ગયું છે પૈસા આઈ ગયા એટલે અછત ચલો અમે મોટા માણસો હવે અમે આ માણસો ના બોલાવીએ આ આ આ આ તો આવવો છે આ તો ગરીબ છે એટલા મને ના બોલાવીએ.
હઉ શહેરના શહેરના લોકો આમ એટિટ્યૂડવાળા બહુ હોય એ લોકોને એમ હોય કે અમારા પાસે પૈસા છે તો અમે નાના લોકોને ના ભૂલ એ લોકો નાના લોકોની હેલ્પ બી ના કરે
હા.
જયારે ગામડામાં તો કેવું હોય કે બધા હળી મળીને રહે એકબીજાને હેલ્પ કરે એકબીજાને આમ અ કોઈ ટાઈમે કોઈ જરૂર હોય તો લોકો પૂરી કરી દે જરૂર તો ગામડામાં એવું ના હોય લોકો કોઈ એકદમ આમ સિમ્પલને સોબર હોય તમે જેમ કહો એમ કરે એ લોકો
હા અને એ લોકોને આવી રીતના કોઈ અભિમાન ભી ના આવ કે ચલો આવી રીતના આ માણસ આવ્યો છે. તો હું આને નહી બોલાવું ચલ તો ઉમ બોલ ગામના ગામડામાં બધા એકબીજાને બોલાવે તો શહેરમાં તો હવે કોઈ પૂછે જ નહી કસુ.
ગામ મને તો ગામડા ની સવાર જ બઉ ગમે આપડે સવાર ઉઠીએ ઉઠતાની સાથે થતે જ કુકડાનો અવાજ બધા પક્ષીઓનો અવાજ કલરવ હોય સામે આમ મસ્ત ઠંડો ઠંડો પવન હોય ખેતરોને લીધે તો મજા આઈ જાય એ સવાર
બઉજ મજા આવે હું મારા બા હુ મારા દાદા ને ઘેર રહેવા જ જય જાવ ને તો અમે વેકેશનમાં અમે બધા કઝિનસ એવું એવુજ કયી સવારના પાંચ વાગે ઉઠી જઈએ ત્યાં તો કેવું ગેસ ગેસ હતો પન કેવું પેલા અમારા બા ચૂલા ઉપર ગરમ પાણી મુકી કે પછી એન એને વચ્ચે જે જ ગરમ પાણી થતું તો એનેના નીચે અમે પાપડી શેકીએને ખાઈએ. પાંચ વાગ્યા ના ઉઠી જતા હતા અમે બઉ જ એન્જોય કરતા હતાા અમે સાથે.
હા ગામડા માં બહુજ મજા આવે સવાર ઉઠીએ એટલે નાસ્તો બનાવી આપે. પે આપણા નાની નાના બા દાદી પછી આપને સારું સારું ખાવા બનાવી આપેને જામડા ગામડામાં તો કેવું કે ફ્રેશ સબ્જી જ હોય. ફ્રેશ શાકભાજી જોઈ ત્યાં તો ખેતરથી કાઢીને લ હા ખેતરથી કાઢીને ઘરે લઈને ધોઈને બનાવેને તો એ ફ્રેશ એ ફ્રેશ શાકભાજી સ ખાવાની બહુ મજા આવે.
હા અત્યારે શહેરમાં તો કેવું થઈ ગયું છે કે કે ચાલ અત્યારે આવું છે તો ચાલ આપ આપ નહી બનાવું ખાવા આટલા બધા જણ પંદર વીસ જણા આયા છે ઘરે મહેમાન તો આપણે બનાવું છે ને આપણે બાર જમી આયે ગામડામાં જો કેવુ બચો પંદર વીસ લોકો ચાન કોઈ પન ઘરે જ ખાવા બનાવે બેટા બધા ભેગા મળીને જ ખાય
અને એ લોકો ચૂલા ઉપર જ ખાવા બનાવે તમે કીધું એમ કે એ લોકો ગેસ હોય પણ ગેસ એટલો બધો ના વાપ રે કારણ ત્યાં ગેસ ની થોડી તંગી હોય તો એ લોકો ચૂલા પર જ ચૂલા ને જ પ્રિફર કરે કે ના અમે ચૂલા પર જ જમવાનું બનીશું અને ચૂલાનું જમવાનું ગેસ ના જમવા કરતા બોજ સારું બને
અ હા બોવ જ સુપર બને ઇવન અમારા અયા જે કામ વાલા આવે છે ને એ બી અમને પેલું ચૂલા ઉપર જ બનાવે અમુક અમુક વસ્તુ તો જે ચૂલા ઉપર બનતું હોય ને એજ મજા આવે ખાવાની
હ અને ગામડામાં કેવું કે જો કુવામાંથી પાણી લાવનું કૂ એલે એ મેહનત કરવાની ખેતી કરવાની આમ દુ દૂધ લેવા જવું હોય તો આપડે પાદરે લેવા જવાનું બધા નાના નાના છોકરાઓ વડ નીચે રમતા હોય દાદાલા લોકો વડ નીચે બેઠા હોય ને તો બો મજા જા આવે એ લોક
અ હા અહિયાં શહેરમાં તો એવું કશું જ નઇ હઉ કોઈને ટાઈમ જ ના મલે આવીતના જોબ ને બધું હોય એટલે
શહેરની લાઈફ બોવ બીઝી છે અને જ્યારે ગામડાના એટલું એટલી બી એટલું બીઝું બિઝી સ્કે સ્કેડ્યુલ છે જ નઈ કોઇનું
હા અને ચ અન અને ગામડામાં બધા ફ્રી હોય કે ચલો આવી રીતના કોઈને જરૂર પ પડી છે તો બધા દોરીને જાય અત્યારે શહેરમાં તો લોકો એટલા દૂર દૂર થઈ ગયા છે કે જવામાં બી કલાક અધો કલાક લાગે
હા અને ગામડામાં તો કેવું કે બધા પાદરે બેસીને વાતો કરે ને બધી જાહેરાતો આવે ને બધાને કે ભેગા મળીને તો એ બો મજા આવે બધા ફેસ ચીવલ આપણને સેલિબ્રેટ કરવાની બી બોવ મજા આવે ગામડામાં
હા અત્યા અઈયા શહેરમાં તો એવું કશું હોય જ નહી અન અને અઈયાં તો વરસાદ પડે તોય એવું કશું જ ના લાગે કે અઈયા શહેરમાં વરસાદ પડ્યો બટ ગામના વરસાદ પયે તો એટલું આમ થન આમ માટીની એટલી મસ્ત સ્મેલ આવે બધા એટલા ખુશ થઈ ગયા બધા નાવા નીક કેતતન પન બધા
હા સાચી વાત છે અને ગામડાંમાં તો કેવું કે ધારો કે અ આપડે તો અઈયા હોળી સેલિબ્રેટ કરીએ શહેરમાં તો શહેરમાં તો કેવું બધે અલગ અલગ જગ્યાએ અલગ અલગ હોળી થાય પણ શહેરમાં ગામડામાં તો કેવું કે પાદરે એક જ જગ્યાએ ગામમાં એક કજ જગ્યાએ હોળી થાય ને બધા ભેગા મળીને ત્યાં પૂજા કરવા જાય.
હા અઈયાં તો પેલું કેવુ અમુક અમુક વિસ્તારો જેવું થઈ ગયું છે મતલબ અઇયાં આટલા જણે કરવાની અહ અહિયા સોસાયટી માં તે રહેતા હોય તો સોસાયટી વાળા કયે પોલ વાળા તો પોલ વાળા કયે બટ ગામડામાં તો બધા ભેગા મળીને એક જ હોલી કરેને પ્રગડાવે ને બધા એક કજ આમ એક આમ ચોલે ફેસ્ટિવલ આમ સેલિબ્રેટ કરે.
હા સાચી વાત છે.
તેમ મને બી ગામડામાં રેવું વધારે મને ગમે એમ ગામનું મતલબ મા મારી એક ફ્રેન્ડ છે એ બી એનુ બી એનું બી એમ એના મામા બી ત્યાં જ રે છે ગામડામા તે મને એમ જ કહે કે ગામ ત્યાં નેટવર્ક ઓછું આવે પન આમ મ સ્ત મજા આવે એમ નેટવર્ક વગર વગર બી ત્યાં શાંતિ લાગે આપણને
જૂના જૂના આપડા ફ્રેન્ડ્સ મળે બા દાદા લોકો મળે બધા આપડા ફેમિલી મેમ્બર મળે તો આપને બોવ સારું લાગે એમની સાથે બેસીને.
હા ત્યાં નેટવર્ક ની કોઈ જરૂરતના આમ એટલો આ મસ્ત ઠંડો પવન આવતો હોય ને બારાદ સાથે હોય ને એટલે પછી વાતોમાં જ ટાઈમ નીકળી જાય આપડ એટલે ત્યાં કોઈ નેટવર્ક ને કોઈ ક જરૂર જ ના પડે.
અને ગામડામાં તો કેવું બધા સાથે રે બધા હળીમળીને જમપીને એક જૂથ થઈને પણ શહેરમાં તો કેવું કે તું તારા ઘરે રહે હું મારા ઘરે રહું એમ કરીને કોઈ ભેગું મળે જ ને એ લોકોને આમ મીટઅપ કરવાનું ગમે જ બધા પોતા પોતના ઘેર જ રે.
હા અને અત્યારે તો કેવા દાદા લોકોને તો ફેમિલી જોડે રેવાનું પણ ના ગમે કે ચલો પપ્પા અમે આટલા મોટા થયા તો અમે આ આ બાજુ લેવા જતા રહીએ અમે આ બાજુ લેવા જતા રહીએ ગામડામાં તો બધા ચપ અ ફેમિલી મેમ્બર્સ એક સાથે જે પાંચ દસ જણ જેટલા હોય એટલા એ બધા એક સાથે સાથે જ રે જાય ને એકબીજાને મૂકીને
અત તો શહેરમાં તો કેવું બધા ફેમિલી અલગ અલગ થઈ ગયા ધારો કે મારા ઘરે મારા પપ્પાના ચાર ભાઈઓ છે ને તો ચારે ભાઈઓ અલગ અલગ રહે જ્યારે ગામડામાં તો ચારે કેટલા બી ભાઈઓ હોય ને લોકો એક એક જ જોડે એક જ ઘરમાં રહે અને કામ કરે.
હા મારા દાદાના બી પાંચ ભાઈઓ છે તે બધા અત્યારે અલગ જ રહે છે. કે અલગ રહેવાનું આવી રીતના પેલા બધા ભેગા રહેતા હતા પણ હવે બધા જેમ જેમ હતા ને એમ પપ્પા આ બધા મોટા નનંદ હોય એમ લોકો એમ નક્કી કર્યું કે હવે આપડે અલગ રહીશું એમ એટલે આમનામાં એવું ના હોય
અત્યારે કે હું બધને પોત પોતાની લાઈફ જીવવાનું ગમે કે ના હું ફેમિલી સાથે અત્યારે કોઈને મોટી ફેમિલી નથી ગમતી પોતપોતાની નાની નાની ગમે છે પણ જયારે ગામડામાં પહેલાના જમાનામાં તો કેવું હતું કે બધા એક જ જોડે ભલે ને ગમે તેટલા માણસો હોય
હા જોઈન્ટ ફેમિલી અત્યારે શહેરમાં કોઈને નહી ગમતી કે જોઈન્ટ ફેમિલી સે તો અમે નહીં દવ બાકી ગામડામાં જોઈન્ટ ફેમિલી તો બહુ જ મજા આવે
હા આપને આપણા ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરવા મળે આપણે ફરવા જઈએ તો મજા આવે રાત રાત્રે જમીને બેસવાની મજા આવે બહુ મજા આવે-
હા એ એજ તો મજા છે ખરેખર અત્યારને અત્યારે તો જોઈન્ટ ફેમિલી જ બધા મામાંગે છે કે આવી રીતના જોઈન્ટ ફેમિલી છે તો બહુ જ ગમે ત બધા ભેગા હોય સાથે જમવાનું પછી ફરવા જવાનું એજ મજા આવે
હા સાચી વાત છે. અને મેં તમને કીધું ને કે શહેરમાં બધા લોકો બિઝી હોય પોતાની લાઈફ જીવવા જ માગતા હોય એ લોકો બીજા એ લોકોમાં એ લોકો પાસે બીજા માટે ટાઈમ જ ના હોય
હા કોઈ માટે ટાઈમના આવે્યો તમે ઇવન એ લોકોને ફોન કરો તો આપણને એવું કહી દે કે હું અત્યારે બીજું છું જોબ પછું આવી રીતના થાકીને આવે છે તો તું મને પછી કોલ કરજે ગામમાં તો કશું ના ફ્રીજ હોય બધા જ માટે
અને અહીંયા શહેરમાં તો કેવું કે એક નાનું ફેમિલી છે ધારો કે હસબન્ડ વાઇફને બે છોકરા તો એ લોકો સાથે સાથે બેસીને જમવાનો ટાઈમ બી ના હોય બધા અલગ અલગ બેસીને જમતા હોય એવો એટલા બીઝી એ લોકો કે પોતે પોતાની ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરવાનો બી એમની પાસે ટાઈમ નથી-
સાચી વાત છે ગામડામાં જો ચલો ચાર જણ રહેતા હોય ગમે તેટલા હોય પણ બધા સાથે જમી સાથે જ જમે
હા શહેરમાં તો એવું કશું છે જ હી કે બધા પોતપોતાની રીતે પોતપોતાનું કરે એવું.
હા શહેરમાં એવું જ થઇ ગયું ને શહેરમાં અત્યારે પોલ્યુશન ને એટલું એટલું વધી ગયું છે. અત્યારે તો
પોલ્યુશનને એટમોસફિયર તો બહુ જ ખરાબ શહેરનું
બહ જ ખરાબ હ તરત જ બધા મારાા પડી જ્યા છે ચલો અહિયાં કોઈ વરસાદ એવું કશું ના આવે ને એટલી ગરમી નીકળે અને એટલી ગરમી થાય ને તો લોકો માદા પરી જાય છે.
સાચી વાત છે મને શહેર કરતાં ગામડું વધારે ગમે કે ત્યાં એટલીસ્ટ એટમોસફિયર તો સારું હોય
હા.. ત્યાં બહુ જ સરસ એમ વધ છો ગમે તેટલો તાપ હોય પણ આમ સારું લાગે કે ચલો ઠંડક તો છે થોડી આમ આપણને એવું લાગે શહેરમાં એવું કશું શું ના હોય.
ઝાળ નીચે બેસીએ તો બી આપને આમ સારું લાગે ઠંડક લાગે અને ત્યાંની હવા એકદમ શુદ્ધ હોય આપ આપણા શહેરની જેમ પોલ્યુશનવાળી ના હોય.
હા અને અહિયાં તો ઝાડ જ લોકો કાપી નાખે છે અ એટલે જ શહેરમાં છે ને ઓછો જ વરસાદ પડે છે ગામડામાં વધારે જ પડે કારણ કે ગામડામાં અત્યારે ઝાળને એ બધું જ છે અત્યારે તો આપડે શહેરમાં કોઈ ઝાળને એવું કશું રહેવા જ નઈ દેત તું કોઈ
રોડ મોટા કરવામાં બધું કાપી દે છે.
હા રોડ મોટા કરવામાં બધું જ કાપી નાખે એટલે પછી ક્યાંથી વરસાદ આવે શહેરમાં
સાચી વાત છે.
તો પછી
હા.
બોલો તારે.
કઈ ની આપણે પછી વાત કરીશું તો હવે.
બસ તા પછી વાત કરીએ.
હા ચલો જય શ્રી કૃષ્ણ.